તે વખતે પણ ખીચેલો હેલો! હા આવે આવે
બહુત ધીરુ સંભળાય.
તને બી ધીરુ સંભળાય ને, આવેહ એકદમ વોલ્યુમ ફૂલ કરી દે મને તો બરાબર સંભળાય.
ફૂલ જ છે પણ બહ જ
હા ધીરું તો હમણાં તું છે. ભાઈ એ તો મને બી કઈ નઈ હવે ચાલે જરાક હવે, કછ તો કરના પડેગા. હવે હું કીધું ટ્યુશનના સમ કેટલા કર્યા?
બાકી જ છે ખાલી થિયરી કરી.
અચ્છા, થિયરી તો મેં તો અડઈ કી નથી હજુ ડીપી મોકલી તો છે, અને હવે દાખલા કરતા છે પરિવર્તન ના દાખલા કર્યા ખરું.
બરાબર.
હમ હમ હમ પેલા દોસ્તાર નો ફોન આવેલો તે ભાઈ બી કહેતો હતો, કે ભાઈ તું મને દાખલા હિકવ એમ કરને હિકવ એમ કરીને. તને બે દાખલા આવડે ને એને? તેમ કરીને કેવા લાગેલો હતો. હા.
હા હું કે?
તે એ ભાઈ એન કે આપણને જરાક દાખલા હિખાવની એમ તેમ કેવા લાગેલા હતા.
અચ્છા, અચ્છા.
હમ, મેં કીધું ભાઈ, મારે જ કઈ આવડે ની એટલું બધું, મે કીધું. આપડે બીજા ભાઈ ને પૂછવું પડે, ફોટા મોકલ. આપડા દોસ્તાર હતો ને પેલો એક જ વાર પેલું આવે તે હું સે નીકળ સેસ્ટર વાલા તે ભાઈ ને બી મોકલો પછી. એ ભાઈ ફોટા નાખારો, કીધું એમ કે ભ ફોટા મોકલ એમ ત કીધું મોકકેલા. એક જ દાખલા મોકલલા તેમાં બી હમજ નહી પડે એક તો કઈ પરિવર્તન કેમ એમ એટલે એમ જ ને
વાલો વાલો થતો હતો નને તો
બડી ભારી આપડા અગાડી જે બેસે કે નહીં, તે ભાઈ પેપર આપવાની બે આવે કે નહીં આવે?
પ એલે
મારા ઘરે હા. તે ભાઈ જરા કોડ એમ ને એટલે પછી.
તારીઅગાડી તો ખબર નહ આવે હા સમજી ગયો સમજી ગયો
એટલે એ પેપર આપવા નથી આવતા, એમ એવું બધું ચાલતું છે. એટલી બધી વાત ચાલે કેે પછી પેપર? કેવા જોઈલા આમ છો તેમ? બધુ એજ. બીજુ તો કઈ વાત નઈ, ભાઈ એમ ના હતા, હવે.
તો આવે ક્લાસમાં એય તો બસ ખાલી.
આ. અરે આપડે પેલું ચાલે ને એન્યુઅલ ડે ના વિડીયો પલાટ બ મોટા એમબી ના વિડીયો પલાટા
હા.
એટલે હવે જોયા ડિલીટ કરવાના કલાક,
બરાબર છે.
હમ, તો એ કંઈ કર્યો કે નહીં?
મેં ખાલી કીધું હતું, થિયરી કરે છે હવે.
હમ, સાત સમ તો મારે બી જોવાના છે. હા, મને પેલા મોકલજે, નઈ જે દિવસે મેનીહી આવેલો ને એ દિવસે. હા, સ મોકલી આપજે ને ભાઈ એકમ કે લેટેસ્ટ જે હાડ છેમ વા મોકલે છે ને અત્યારે છેલ્લે ના છે ને છેલ્લે વાળ છે ને ટીની મોકલ દો બરાબર છેલ્લા બે પા છેલ્લા બે વાર ના શોટ સમજ કર ને એને હ
લંગ સંગ બી કરાવેલા ને
હટ એને ગ્રુપ માં મોકલલા ભાઈ ફોટા એટલે એ ટાઈમથી એટલે એટલું કઈ વાંધો નહી
બરાબર છે બરાબર
હા એમ એટલે હવે કાલે શું કરવાનું બે હોવાના કે આપડે ભાઈ બા બધા બધા હ તો બેસીએ હા કીધું તમારા પર બી ફોન આવેલા હતા
પેલામાં એક ક ન ફોન આવ્યો કે કે
શુ થયું હા
આહ એ અપડેટ કરવા ખારું સે સમના અપડેટ કરવા અપડેટ માટે આવેલું હતું ફોનમાં તો અપડેટ માટે પૂ તતો પછી મે કીધું કે મેં હજુ કર્યું નથી એમ પછી ઘેરે એનો યુટ્યુબ પર આવે મેં કું એકાદ બે દિવસ જોઈ લે મે કહું છેહ હું ની કુ પછી અપડેટ
હાઆ એ જ રે એક આ પેપર પટે પછી એકદમ શાંટિ એક દિવસની પછીઈઈઈ
સ્ટેથેસ્ટિક્સ હુમમ બે દિવસની રજા પછી ઇંગ્લિશ
પછી ઇંગ્લિશ એટલે એકવીસ ને બાવીસ ફરે જાય છે હ ને
હ પણ મેં તો પેલા હાથે ગાડી પર આવું દે હારા
હઅઅ એક તો હવે વિ ચા છા. મારે બી મે કેહવાનો હતો કે ભાઈ મે બી ની આવા એમ કરીને કદાચ તો કાલે. એમ પછી હવે એ ભાઈની, ને એટલે જ હન, એ જ હવ. મે તો એને કેવાનો છુ મે કીધું અડધો કલાકમાં જે બી કરંટ કર ને પહી તારું એમ કર નાખું.
નઈ તો પછી ખોટું બઉ લાગી જાય. માણસોને બધા માણસોને. હઅ એમ એટલે મેં કીધું
કઈ બોલયો જ ની માં દે એટલે તો તો ભઈ પેલો
એક-એક સવા એક હુધીમાં જો પતી જાય ન તો પછી હારું એમ પહી ઘરે નાહી આવાય એમ.
હન, એ તો છે જ વાત તારી સાચી વાત.
હમ. જોઈએ હવે હું થાય છે. પછી હું કરવાનું? બીકોમ પછી? હુઈ
અરે શાંતિ જ અત્યારે, ને વાતા બે-એક મહિનામ જરાક લેવા ટાઈમ બચી જાય તો હેને હુ કરીએ તો. એટલે વાર તો લાગવાની છે જ હવે ભઈ, કઈ બી વસ્તુમ વાર તો લાગવાનીન. અરે એના પછીની એક્ઝામનું આપપાનું છે, હવે ઈ તે રજામાં બેટ ગેસ પે લઈ વાચા, દિવેનું. હન.
તારે ફાઈ મારે ફોર
ના ફોર દભાઈ તારું આવતા મહિને
હા મને બહ ટાઈમ મળેલો છે. પણ એના હારું એતા પસે આવે ને હમણાં લાસ્ટ પેપર આવે ને તારા પાસે
હારું ના હા હારુંને.
હા એટલે એક ટાઈમમાં લે તો બરાબર પણ તારા પાસે? હમણાં લાસ્ટ પેપર જો હમણા આપેલું કેટી નું તો આપ ને પેપર
એટલે સેમ ફોર ની વાત કરહા હ હોડું પડે જો મળિલો તૌ પછી તારે પેલા માં જાવું પડે ઓફિસ માં
ઓફિસ માંથી તો નહી હો, લાઈબ્રેરી માં બી નઈ જવાનું. મંટાળા આવે, પછી મેં મારી રીતે જ કરી લેવા ત્યારે પણ હોય
ઓ એ તો અમે મોકલા ને ભાઈ, એમાં એ
તો એ પેપર કરી જમ તો એકાદ બે સવાલ આવે તો, એમ જરા કેમ હારું જ એવું લાગે.
અરે બહુ આસા ની રાખ આનો પેપર એમ સારો હતું, સેમ ફોર નો હારો હતુ. પેપર બધા હારા હતા સેમ થ્રી ના પેપર એટલી મજા ન હતી. એમ
સેમ થ્રી નું ભાઈ જે એને હું ટેસ્ટી ટેસ્ટીક નોતા? સેટટેસ્ટ નુ જે પેપર કાઢેલું ને, લોકોએ હ હા એક નંબર ભાઈ કેટલું પચીસ માર્ક નું હતું ને? હા હા સમજી ગયો અમે પચીસ માર્કનું હતું ને?
હમમ
તેમાંથી પચીસસે પચીસ માર્કનો મેં લખે આવેેલો.
હા સારું ને! ભાઈ પંદર પચીસ માર્ક ના એટલું કઈ ટેન્ શન નઈ લાગતું.
પણ હવે તો મળે જ ને પચીસ માર્ક નો ઓર્ડર.
હમ હા હવે તો કઈ એટલા ભઈબંધ નહી. હવે આપડું તો એક જ પચીસ રીિ્શ એ હવે શું થાય તો? બે એ સારું કર્યું ભાઈ! આજનો જે ભાઈ પેપર હતોને એમા ખાલી એક જ સોવાલ લખાવે છે. એમ
કા લખાવ્યો તીજો?
ના! બીજો પ્રશ્ન બે વાલો.
એટલે તને પેલું, હકોને એટલે તને ફરજો આવડતી હતી એમ?
દીવાની ફરજો હા તે તેજ વાલી બડી છે.
કઈ ફરજ
દીવાનીન વાલી પેલી કર્તવ્ય ભંગવાલી.
નઈ નહી એ ફરજ ના થ હોય ને આવે એ તો જવાબદારી.
એ લેખું હી મેં પેલું જ લેખું હુંય તું આપણે હક હક હ કટ હતા સાત કે સાત કે આઠ હા એજ ફરજ નહી લઈ ખબર મે પેલામાં જ કેટલા પાના લેખા આઠક પાનાથી ગયા.
જો મેં હક લઈ ખા તેમાં પાંચ પાનો ભરાયા બરાબર બસ એટલું લખ ખીને એ નો સવલ ક્લોઝ પછી જે તીજો આવ્યો ને તેમાં પછી ચૌદ
હમ પેલા તો એ તો અ કાર્યક્રમ
હા ઓડિટ નું કાર્યક્રમ બનાવાનું તે લાયખો તે છ પાના ન
એમ એ હિસાબે એટલા ચાલતું હતું.
કાલ તારી બેસ્ટ ફ્રેન્ડની. કૈરી લાવલી હતી.
કની
તારી બેસ્ટ ફ્રેન્ડ
અચ્છા પછી વાત કરીએ ને એ બ હ મારી વસ તો બહ બડી.
મુની એક જ છે.
બરાબર આવ મારા ભાઈની છે, ને ઓગણીસ હા
હા
બરાબર છે, બરાબર તે દિવસે હું છે, ઓગણીસ તારીખે.
કઈ રજા જ છે, આપડી.
નઈ નહી પેપર છે, આપડું
નિમલા ઓગણીસ આજ ત રાજા ચ છે કરીટીને. ભાઈ ગા ની.
આજે કઈ તારીખ આજે સ સતર તારીખ બરાબર કાલે અઢાર અઢારે રાજા. ઓગણીસ
અઢારે રજા ક કાલે ઘર
તો ઓગણીસ તારીખે પેપર કે નહીં આપણું.
ઓગણીસ તારીખે વેપર નથી ભાઈ આપડું.
જા ટાઈમ ટેબલ જો.
ટાઈમટેબલ અત્યારે નઈ જો પછી જો. આપડી હ બે મિનિટ બાકી છે.
હમ
મેં તને કેમ ન નથી ભાઈ આપણું પેપર ઓગનીસ એ.
અરે ઓગણીસે છે, ને તવીસે છે ભાઈ બ્રહ્મા ન ર તો પ આજે કાલે પેપર બરાબર અઢાર તારીખે પેપર હા બરાબર છે.
હા.
બરાબર છે બારાબર છે.
મારું બરાબર છે ને, એ તો કીધું તને ઓગણીસો નથી પેપર. એક દેશની રજા એ તો મને ન કીધું કે સ્ટેટમાં રજા છે એમ.
ઓગણીસ તારીખે હેની રજા આઇપી હા ગુડી પાડવા. ગુડી પડવા ગુડી મરાઠી લોકો નો તહેવાર નવુ વરસ.
હારું હારું. મેરે ને કાલ કરું
હા